હલો.
શું કરે.
કોઈ નઈ આપડે વાત કરી હતી એની વાત કરતો હતો.
એવું તો એમને ક્યા હતો?
હાલ તો હું કમાવ પણ એ થોડી વાત કરતો હતોમે.
બરોબર, તો શું વાત કરી?
આપડે ફરવા જવાનું હતું એ વાત કરી પણ પેલા એમ કે કે શનિ રવિની કે બીજું કે ટાઈમ ગોઠવો કે. તો અમ કે અમારે મેલ નહી આવે એમ.
કેટલા લોકો ને વાત કરી?
ત્રણ થી ચાર લોકો ને વાત કરી.
બરોબર તો ચારે ચારે એમ કે કે શનિ રવિશ અચના થાય?
હા એમ કે અને તમે વાત કરી?
હોવે મેને વાત કરી હે. હ મેં સવહાથ લોકોની વાત કરી હે. સો આત લોકો એવું કીધું હોય કે હું તમને ફોન કરીને કઉ કે કયો ટાઈમ સેટ થાય, અને એવું કેતા ત કે એમને કેવું બધા ધંધા વાળ લોકો હે.
હા.
બરોબર એટલે એ લોકોને કેવું ઘણી વખતે શનિ ર કામકાજ જે બધું હોય હ. કારણ કે એમને મીટિંગોને એવું હોય ને.
ફોમ મંગળ ગોઠ હોય ઉકે.
બરોબર, પણ મારા જે બધા લોકો ને એ લોકો એવું ક શનિ રવિશનિ રવિ ગોટ વધ વધારું એમ. તો સંખ્યા સારી થાય એમ, હલો.
હલ્લો. હાલો.
હલો.
હલો.
હલો.
આવ્યો અવાજ?
બોલો.
આવ્યો અવાજ?
મારા બધા જે લોકો હોય ને.
હા.
એવું કે, કે શનિ રવિ એમને સેટ થાય એવું હે નહી.
તો પછી શ કરશું આપડે?
તો જોઈએ હડો નહ તો હવે બધા નો રિપ્લાય આવે ને.
હા.
નક્કી કરીએ કે હવે શનિર ગોઠવો રવવાર ગોઠવો. સોમવાર ગોઠવવો.
આપડે બરોબર.
હમ્મ.
જે ટાઈમ સેટ થાય એ ગોઠો.
હા ચાલ.
બધાના મન અલગ અલગ કે એ મેળ ના આવે ને.
હા સાચી વાત હ, બીજું કોઈ પૂછતા તાય રે?
બીજું કો એમ કેતા હતા કે આપડે જવાનું ચોચો અને કેવું રહેશે નાંદ
બરોબર.
એવું બધું પૂછતા હતા.
બરોબર, પ્લાનિંગ નું પુસ્તા ત? પ્લાનિંગ નું પૂછતા હતા પ્લાનિંગ?
પ્લાનિંગ ન પૂછતા પણ મેં કોઈ કીધું નહી મૂકું વાત કરીક ત મને કવ.
બરોબર એટલે શું પૂછતા હતા પ્લાનિંગમાં?
એમ કીધું.
પ્લાિંગમાં પૂછતાય રે એમ?
પ્લાનિંગ એમ પૂછતા હતા કે કઈ કઈ આપણે જવાનું હોય કેવું રહેશે મોસમ. જોયો હો પણ એવું બધું ક્યા ના હતા.
બરોબર, ઘરે કોઈ વાત કરવાની ખરી એમને? એવું કોઈ ખરું કેસીન મેકર જ છે બધા હ.
બે ત્રણ હે ને નોન લોનનુંઈને પૂછવાનું હોય તે તો નહતો રજા મળી જયા કરે.
તમે વાત કરી લે હો તો મતલબ સેટ થઇ જા કે મારે વાત કરવી પડશે કે કેવું હે?
તમે તો તમે વાત કર લ જોયું હશે તો.
હા બરોબર તો ઘરે વાત કરવી હોય તો મને મતલબ વાત કરાવ આવે તો હું વાત કરી લઈશ. કે ભાઈ આ રીત ન જવાનું અહી ગયા અમે, બરોબર. તો કે હા હા. તો કોઈ વાત કરી લે હું એમ કે આટલા લોકો જવા નાએ એમ.
હા.
હમ.
બ.
બીજું કોઈ પુતા હતા કે ફરવાવામાં ક્યાં શું જવાનું ત્યાં ફરવાનું શું જોવાનું હોય.
હ હમ.
પ્લાનિંગ નું કોઈ પૂછતા હતા કે ભાઈ? પેલા દિવસનું પ્લાનિંગ શું હોય બીજા દિવસનું પ્લાિંગ શું હો એવુંઈ પૂછ્યું છું?
હ પ્લાનિંગ પૂછતા હતા બધું પૂછતા હતા પણ મેં એમ કીતું કક તમને પૂછને ક તમારી જોડે
એટલે ફોન એટલે બરોબર એટલે ફોન કર્યો એમને, પૂછવા માટે? બરોબર ઓકે એટલે હા એટલે મિસ કોલ આવેલો હતો ને. એટલે મોકલ લાવો ફોન કરું કે ભાઈ એમના કઈ કામ હતું શું.
મિસ કોલ કર્યો પણ તમે ઉપાડ્યો ન તો પક્ક આપી નાખ્યો.
બરોબર હા એટલે જ મેં તમને ફોન કર્યો અત્યારે. કે ભાઈ એ તમાર કઈ કામ હતું એટલે ભ તમે કીધું કે આ રીતનું હતું એમ બરોબર. તો હવે ફરવાવામાં તો જોવું હું તમને કઉ પ્લાનિંગમાં.
હા.
અયા થી આપડે સવારે વહેલા નીકળીયે. તો સાંજે રાત્રે નીકળીએ તો રાત્રે દસ વાગ્યા જેવા આપડે નીકળીશું. બરોબર.
તો કેમ કેટલા વાગે પહોચશે.
નીકળીએ ને.
હા.
સાંજે ઘણો સવારે વહેલા ત્યાં પાંચ છ વાગે આપડે પહોંચી જઈએ.
અને નાસ્તો બાસ્તો.
હા ત્યાં આગળ છ વાગે આપડે પોહોંચીયે ને. એટલે ત્યાં આગળ પેલા તો ત્યાં આગળ આપડે બધા લોકો જે જો ગલ્સ હોય. તો ગર્લ્સને આપણે અલગથી રૂમ આપેલીઈએ છેીએ બરોબર ધારો કે. ગર્લ્સમાં બેનપણી હોય છે બધી મોટા ભાગે. કારણ કે એક બીજાને ઓળખતા હોય તો આપણેે એ રીતે જે ઓળખતા હોય ને એ રીતે એમના રૂમ આપ. આપી દેવું કે ભાઈ આ રીતે કે ભ ચાલું કે આ રીતની ગર્લ્સ ને રૂમ આપી. અને ચાર લોકોને બોઈસ હોય તો બોઈસને અલગ રીતે રૂમ આપી દેવું બરોબર. એટલે જઈને તરત પેલા તો એ લોકો શું થઈ જા ફેશ થઈ જા હ.
વા.
બરોબર એટલે ફ્રેશ થઈ જાય ને એટલે પછી. એ લોકોને આપડે જે બ્રેકફાસ્ટ માં નક્કી થયું હોય. બ્રેકફાસ્ટમાં તો જે લોકોને મતલબ બેવું વસ્તુ હોય છે. એક પૌવા એ છે બરોબર અને બીજ. હા હ હૂકો નાસ્તો અને બીજું આપડ બિસ્કીટ હશે બાજુમાં.
હા.
જેને બિસ્કીટ ખાવા હોય બિસ્કીટ ખાય જેને પૌવા ખાવા પૌવા ખાય. બરોબર હ અને બીજું અંદર ચા છે સાથે. બરોબર ચા ની સાથે બીજું શું ચાની સાથે કોઈને દૂધ દૂધ જોતું હોય
હા
તો ત્યાં આગળ આપડે કહીશું કે ભાઈ અમારામાં થોડા લોકો મતલબ બે ત્રણ લોકો હોય જે લોકોને દૂધ જોઈએ તો ત્યાંથી દૂધ મળી જશે
સુવિધાઓ આમ બધી મળી જાય ને
મળી જાય મતલબ ત્યાં આગળ ચા ની સુવિધા હશે દૂધ મળી જશે મતલબ સવારનો જે બ્રેકફાસ્ટ હશે એકદમ મસ્ત બ્રેકફાસ્ટ સારો બ્રેકફાસ્ટ છે
હા
બરોબર જેના કારણે બ્રેકફાસ્ટ પતે એટલે પછી આપડે બધા જે તૈયાર થઈ ને કઈ દેવાનું બધાને કે ભાઈ આ ટાઈમિંગ આટલા લોકોને આટલા વાગ્યા જવા બધા લોકોને એક એક ગાઈડ આપ આપી દેવામાં આવશે મતલબ કે જે આપણે ગ્રુપ પાડી દઈશું ચાર ચાર ના
હા
યા છ છ ના
બરોબર એટલે છ છ ના ગ્રુપ પાડી દઈએ ને એટલે જે વ્યક્તિ મેન વ્યક્તિ હોય ગાઈડ. એ એમને સમજાવી દેવી ગાઈડ ને ગાઈડ મતલબ એની જ વાત માનવાની. સમજ્યા કીધું કે ભાઈ હ બ્રેકફાસ્ટ પતી ગયો બ્રેકફાસ્ટ પતી. નીચે આવી જવાનું એટલે એ લોકો નીચે આઈ જવા જોઇ.
હા, બરોબર.
તો પડી ખબર કે ના પડી ખબર?
પડી પડી.
હલો.
કઉું એને વાત કરીને તમને ફોન કરું.
એટલે ક્લિયર થયું કે નહી એમ જે અમે વાત કરી એ ખબર પડી કે ના પડી પડી હોય તો કહો તો પછી સમજાવું અને તમને ખબર ના પડતી હોય.
હા.
બરોબર, તો હું બીજા કોક ને વાત મતલબ એ રીતે તમારે જે હોય ખબર ના પડતી હો ને એને સમજાવું. કે ભાઈ આ વ્યક્તિને ખબર નહી પડતી તો તમે મને વાત કરાવો તો હું એને વાત કરું કે ભાઈ આ રીતનું હોયને આ રીતનું આપણું પ્લાનિંગ એમ.
બરોબર તે એમ કવ ઈ વાત કરશે તમારી જોડે.
હા તો એવું હોય તો એવું કરજો, નહી તો પછી તમે મને ફોન કરજો તો આપણે બંને તમને મુકું એ પણ તમે હાલ વાત કરી લો. કે ભાઈ બ્રેકફાસ્ટ જેની મતલબ વાત થઈ છે આપડે. કે આ રીતનું બ્રેકફાસ્ટ છે ને ત્યાં આગળ જઈને આ રીતનું હોય, બરોબર.
હ.
તો અટલી જ વાત હતી. બીજું કોઈ તમને હોય ડાઉટ હોય પ્રશ્ન ના હોય, બરોબર, તો મને કેજો.
હ, ઓકે. હા હા કામ હું.
એવું હતું એમ ને બહાર હોવું અવાજ બહુ આવે?
બાર બસ નું વેટ કરું બસ આવે એટલે જાવ હા, તમને ઘરે પહોંચી ને ફોન કરું.
ઘરે જતાં હતા એમ?
હા ઘરે જ એમ ફોન કરું તો ચાલે ને?
હા તો તમે પેલા બધા
હા.
બરોબર પૂછી ને પછી કરે જઈને
તમને કોને બે બે વાગે જેવું ફોન કરીશ.
બે વાગે જવો કરશે?
હા, બે તો વાંધો નહીં, એક વાગે જેવું કરીશ પણ ટાઈમ ટાઈમ નહી હોય મારા જો.
તમારે બસ કેટલા વાગે આવે?
બસ હવે બાર વાગે જેવી આવશે એક વાગે હું ઘરે પોહચીશ. કઈ પીશ એમ બે વાગે જ બે વાગે ફોન કરીશ.
બરોબર. એક વાર હજુ જઈને પછી પાછુ જમશો ને તમે? હ હા. હા, તો વધો નઈ. તમે ત પહોંચી જો ઘરે, બરોબર. ઘરે પહોચીને શાંતિથી તમારા જેટલા પણ ફ્રેન્ડો હોય, એમને વાત કરો બરોબર. ફેન્ડો વાત કરે, શું કે હે? કોઈ પણ પ્રશ્ન હોય કોઈ હોય, તો મને કહો? બરોબર. મળીએ ભાઈ.
હા, હવે તમને વાત કરું. હું ફોન કરું, તો ફોન ઉપાડજો.
હા, સો ટકા સો, ટકા ભાઈ હા.
એ હા
એયા મુગો?